હલો
હા બોલો.
અવાજ આવે છે ને.?
હા આવે છે, આવે છે.
હા હા આપણો ટોપિક પાછો ચાલુ કરીએ આપડે.
કોઈ વાંધો નહીં. અ ટોપિક છે લોકલ માર્કેટ અને ખરીદી.
હા બરોબર.
તો લોક હા તો તમને ગમે છે લોકલ માર્કેટમાં ખરીદી કરવી?
હા બોમ્બેમાં ઘણી બધી લોકલ માર્કેટો જેમ કે ભુલેશ્વર છે. અને પછી બધી એ રીતના છે અલગ અલગ માર્કેટો. જેમ કે બોમ્બેમાં તો કેવું છે જ્યાં સ્ટેશન છે ને ત્યાં ત્યાં માર્કેટો છે. એવું છે. જેમ કે ચેમ્બુર સ્ટે સ્ટેશનમાં આવી હોય તો તમે ચેમ્બુરની માર્કેટ ભૂલી જાય. શીવાજી માર્કેટ મલી જાય. અહીં બધી
હા.
માર્કેટો છે.
બરાબર.
અને એ લોકલ માર્કેટોમાં બહુ બધી સારી સારી વસ્તુઓ જેમ કે આપડે ભૂલેશ્વર લઈએ ને તો આપડે બધા ગુજરાતીઓની બધી આઈટમ મળે છે. તોરણથી માંડીને ડ્રેસ, સાડીઓ ઘરની બધી જ વસ્ત
બરાબર. અમારા સુરતમાં પણ આવી રીતે ઘણી બધી માર્કેટો છે લોકલ માર્કેટો. બોમ્બે માર્કેટ છે. ચૌટા, ચૌટા માર્કેટ છે, લક્ષ્મણનગર છે. પછી આ ઘણા બધા આવી રીતે ઘણી લોક લોકલ માર્કેટો અમારા અહીંયા પણ છે. ત્યાં સચોટ અ બોમ્બે માર્કેટમાં લગ્નની ખરીદી માટે ઘણું સારું પડે છે એમ. આખા પરિવારને આપ આપણે ખરીદી કરવી હોય તો આપણે સવારે જઈએ તો બધી જ ત્યાં લગભગ સો દોઢસો, દોઢસો, બસો જેવી દુકાનો છે ત્યાં. એટલે ત્યાં આપણને અલગ હા. અલગ અલગ સાડીઓ મળી રહે છ છે લગ્ન માટે ડ્રેસના કાપડ પેન્ટ શર્ટ થી માંડીને ચણિયા ચોરી બધું જ બોમ્બે માર્કેટમાં મળી જાય આપડે બીજે ક્યાંય જવું નહી પડે.
હા હા અહિયાં ભુલેસરમાં બી એવું જ છે તમને બધી વસ્તુઓ મળી રહે. લગ્ન ની વસ્તુઓ મળી રહે. અને તમને બ્રાન્ડેડથી માંડીને હલકી વસ્તુઓ સભી મતલબ કે લોકલ બ્રાન્ડસ બધ ધું જ મલી રે.
બરાબર.
અને તમને ત્યાં ખરીદી કરવાની બી મજા આવે. કેમ કે ત્યાં છે ને કાપડની તમને કાપડ બી સારું મલે, અને ડિઝાઇનો વેરાઈટીસ બી અલગ અલગ મલે. તો એ વેરાઈટીસ જોવાની તમને બહુ મજા આવે. અને ત્યાં ઘર વખરી ક્રોકરીઓ બધું બ સરસ સરસ મલી રહે
બરાબર.
એટલે ભુલેશ્વર માર્કેટ છે ને એ બહુ સરસ માર્કેટ છે.
અરે ખબર અમારા ગુજરાતમાં આ સુરતમાં જે બોમ્બે માર્કેટ છે ને એ ઘણું ઘણું વખણાય ને ત્યાં થોડી સસ્તામાં બધું મળે એટલે બહારથી પણ બધા સાડીઓ પુષ્કળ મંગાવે અને લગ્ન ની ખરીદી માટે તો આ આખા ગુજરાતમાંથી બધા સુરતમાં જ લેવા આવે અને તે જ જથ્થાબંધ એ લોકો સાડીઓને બધું લઈ જાય. લગ્નમાં તો ઘણી બધી સાડીઓની બધાને જ રજૂ
સુરત તો મેન જ કાપડ બજાર છે ને ત્યાંથી તો મોટા મોટા બિઝનેસ ચાલુ થાય છે એટલે ત્યાં તો વસ્તુ સારી અને સરસ અ મળી લેવી જ સારું છે કેમ કે હું જ હમણાં જ મારી ફ્રેન્ડ સાથે ભુલેશ્વર ગઈ હતી ને એટલે મને ખબર આપડા ગુજરાતીઓ બધા બિઝનેસ કરે છે બેન અને એ લોકલ માર્કેટમાં એ વસ્તુ જે છે સુરત થી જ આવે છે પણ કેવાનો મૂળ શું છે કે આપડે સુરત ના જ જવું પડે એમ આપડે સુરત ના જવું હોય આપણે ભુલેશર માર્કેટ જઈ ને તો પણ બધી વસ્તુ ત્યાં મળી રહેે.
બરાબર બરાબર અમારે અહીંયા તો આજુબાજુના ગામડેથી ઈ બધા ઘણા બધા આવે જે ખાસા પાઈ ખેતીવાળા હોય તે પૈસા પણ એ લોકો પાસે સારા હોય એટલે એ લોકો તો ઘણા બધા બધા હજારો ની ખરીદી કરી જાય.
હા સાચી વાત છે કેમ કે એ ગામડે જઈને લોકો બિઝનેસ કરતા હોય ને પાછા એટલે પછી એ લોકો ખરીદી કરીને જાય એટલે ગામડે પછી એ લોકો એની રીતે બિઝનેસ કરી શકે.
બરાબર અને લગ્ન પ્રસંગમાં બધાને પેરામણીની સાડીઓ પણ હોય પછી છોકરીને પેટીમાં ભરવાની સાડીઓ હોય પછી આપણે પોતે જ પોતે જ આપણે બ્રાઇડલ હોય સાઈડલ હોય બધાને જ ત્યાં ખરીદી સારી થઈ જાય.
હા એ તો આપડે એ લગ્ન હોય એટલે બધાની ખરીદી કરવાની પેરામની કર બ્રાઇડલ ની આખી ફેમિલી ની ખરીદી કરવાની હોય. એટલે એ બધી વસ્તુ લેવી હોય તો એટલે સુરત તો બેસ્ટ છે.
હમ, એવી જ રીતે અમારે એક ચૌટા બજાર છે, ત્યાં બંગડી પાટ- ટલા સેટ પછી જે દુલ્હનની બધી જ વસ્તુઓ પછી સ્લાઇડરની બધી જ વસ્તુઓ એ ચૌટામાં ઘણી સસ્તી પણ પડે ને એ પણ બઉ મોટું માર્કેટ છે જે ત્યાં બધું જથ્થા બેન અ આપણને આવી રીતે બધું જ મળી જાય કેક લેડીસની આઈટમ બધી મળી જાય ત્યાં. અને ત્યાં ભાવતાલ કરીને પણ આપડે લઈ શકીએ આપડે, હા.
આ લોકલ માર્કેટમાં અ એ જે વસ્તુઓ ખરીદવાનો આનંદ છે ને એ કઈક અલગ જ આનંદ છે. એવો તમે મોલમાં જાઓ ને એવો આનંદ તમને ના આવે જેવો લો કલ માર્કેટ માં તમે ખરી બરોબર છે ને.
બરાબર, હમ.
હા એટલે લોકલ માર્કેટમાં એમ કે આપડા બજેટ પ્રમાણે વસ્ તું આઇ જાય એટલે સારી જ વસ્તુ આઇ જાય.
બરાબર, આપડે આખા વરસની પણ આપડે બધું લેવું હોય કે ભાઈ નેપકીન લેવા છે, રૂમાલ લેવા છે ચાદરો લેવી છે. આપડા માટે ડ્રેસના કાપડ લેવા છે બધું લોકલ માર્કેટમાં આપણને જ જથાબંધ મળે અને સસ્તું પણ મળી જાય.
ચલો આપડે દિવાળી આઈ છે નવું વર્ષ આવાનું છે. એટલે નવું વર્ષ હોય એટલે આપડે આખો ઘર સજાવાનું હોય. એટલે ડાઈનિંગ ના ક્લોઝ થી લઈને બેડ ક્લોઝ લઈ બધું જ આપડે એ કરવાનું હોય અંદર. એવી લોકલ માર્કેટોમાં જઈન તો આવી બધી નાન ઘી ને મોટી વસ્તુ તમને બઉ સારા ભાવે મળી જાય. અને સારી રીતના મળી રેય.
બરાબર, અમારે સુરતમાં કેવા રાજકોટ, ભાવનગર એ બાજુથી બધા અહિયાં વેપારીઓ બધા આવી રીતે પોતાની દુકાનો હોય. એટલે ઘણો એ લોકોને તે થોડું સસ્તું હોય એમાએ કતાર ગામમાં તો કેવું કે બધી કાઠિયાવાડી લોકો બધા વસે એટલે એ લોકો એકદમ સસ્તું હોધે. એટલે આ લક્ષ્મણનગર છે, હા કાપોદરા છે. પછી આવી રીતે અલગ અલગ માર્કેટોમાં ત્યાં એટલું બધું સસ્તું મળે કે આપડે કંઈ ઘરે કાપડ લાવીને પણ સીવી શક કે આપડા આઉટફિટ બનાવી શકીએ દરજી પાસે એ બધું લોકલ માર્કેટમાં ઘણું સસ તું પડે, હમ.
અમુક લોકોને કેવું હોય છે કે અત્યારે રેડીમેડ ડ્રેસીસ આવે છે, બરોબર છે. હલો લોકલ માર્કેટ. એમાં રેડીમેડ ડ્રેસ લાય અમુક ફિટિંગ ના આવે સારું એ બધું એમને ના ગમતું હોય. મે જે લોકો શું કરે કાપડ લઈ ને ડ્રેસો સીવે આવી બધી બજારમાં જ‌ઇ તો. સારું કાપડ મળી રહે આપણને અને જેવા આપણે જો. ભાવે મળતું એવું મળીને એ લાવીને સીવું એટલે બહુ જ સરસ લાગે તમને.
હમ, આપડે ટેલર પાસે કઈક બધી અ મોતી છે. આ બધી વસ્તુ જે એ ઈ બધી વસ્તુ પણ ત્યાંથી ખરીદી સસ્તી પડે અને આપડે ધે ટેલરને આપીને આપડે આપડી મનપસંદનું કરાવી શકીએ આપડે.
ડ્રેસ માં અલગ કઈ થે ડિઝાઇન કરાવીએ દુપટ્ટામાં કરાવીએ
હમ.
તો એ તમે ફેશન પ્રમાણે ત્યાંથી ખરીદીને કરાઈ શકો.
બરાબર.
એટલે આવી બધી બજારોમાં શું છે આપડે મોલમાં જઈ તો આપણને પ્રોપર આટલી બધી વસ્તુઓ ના જ મળે. તો તમને ત્યાં જવું પડે લોકલ બજાર જ જવું પડે તો જ તમને આ બધી વસ્તુઓ મળે પ્રોપર.
બરાબર, અમારે તે કેવું સુરતમાં, હમ. સુરતમાં ઘર છે એટલે સગાવાલા મોટે ભાગે બધા આવી રીતે કઈ ને કઈ પ્રસંગ હોય. એટલે અમારા ઘરે આવે પછી અમારે એમને લઈ જવા પડે પછી આવી રીતે બધી. ખરીદી કરાવડાવવી પડે એટલે અમારે તો ઘણી ઘડી લોકલ માર્કેટમાં જયા જ કરવું પડે એમ.
હા સારું ને તમે વારે ઘડી જઈને નવી નવી વેરાઈટી જોઓ.
હા.
એ આનંદ જ બીજો હોય. કે આપડે જઈએ ચલો અને વેરાયટી જોઈએ એ આનંદ બીજો. અલગ જવો એવો આનંદ તમે મોલમાં જાવઓ ને તમને ના મળે તમે. ભલે પેલી તમે બે હજાર ની વસ્તુઓ પહેરો ને તો તમને આ આનંદ મળે કે નઈ. મે પહેર્યું છે કઈક સારું અને એવું તમે મોલ માંથી લો ને તો. ભલે પાંચ દસ હજાર નુ પડે એવો આનંદ તમને એમાં ના મળે. કેમ કે લોકલ માર્કેટમાં હા.
લગ્ન પ્રસંગમાં કેવું પેલી ટ્રેસ સજાવવામાં આવે તો એના માટે બધી મટીરિયલ્સ જોઈએ. એ બધું જ મટીરિયલ ચોટા બજારમાં ખુબ સારું મળે. એટલે બધા લાવી લાવીને એનો ધંધો પણ બધા કરીને સારી કમાણી મેળવે છે.
હા કેમ કે અત્યારે તો લગ્નમાં શું છે રસમો વધી ગઈ છે જેમ કે પેલા દિવસે તમે જોજો ગણેશ સ્થાપના થાય બરોબર છે ગણેશ સ્થાપના બધી પો બીજાની વસ્તુ જો એ મળીનેે મેદી ની રસમ હોય હલ્દી રસમ હોય ગરબા હોય મા અમેરા હોય અને બે લગ્ન વિધી હોય. હ તમારે ચાર પાંચ જોડી કપડાં તો ગણી જ લેવાના તમે ચાર પાંચ જોડી કપડાં ગણી લો. પ્લસ બધું વસ્તુ સજાવાનો બહુ જ નવો ટ્રેન્ડ આવી ગયો છે કે હળદી રસમ હોય તો અલગ અને મહેંદી રસમ હોય તો અલગ બધું સજાઈ ને કરવાનું.
બરાબર
એટલે આ બધી સજાવટ ની વસ્તુઓ તમારે લેવા જઉ હોય તો તમારે લોકલ માર્કેટમાં જવું પડે. તો તમને શું છે બહુ સારી વસ્તુઓ મળી રહેે ને તમે નવા નવા આઈડિયા બી આવે એવુ સરસ ચલો હું અહીંયા આઈ તો મને આવો નવો આઈડિયા આવ્યો કે હું આવું કહીશ કે કેમ કે ટ્રેન્ડ ચાલતો હોય ને એ ત્યા માર્કેટ નું જ ખબર હોય આપણને તો ભલે આપડે જોયું તો આપણે પણ આપણા બિચારા પણ પણ એ લોકો એમ કે નહી મેડમ આવું નહી આવું અત્યારે તો ચાલે છે તમે આવું લઈ જાઓ તો તમારે વ વધારે સારું લાગશે. તો એ મજા આવે કે ચલો આવા બધું છે આપણી વિધિઓ વધારે હોય એટલે વિધિ પ્રમાણે આપણે લેવાની જ છે વસ્તુઓ એટલે એ ટુ ઝેડ વસ્તુ તમને ત્યાં મળી જાય
ને આપડે પેલું આર્થિક પરિસ્થિતિ બરાબર નહી હોય તો આપડે બધું થોડું થોડું મટીરિયલ લાવી ને આપણી રીતે પણ બધું કરી શકી એ બધું ત્યાં ઘણી સારી વસ્તુઓ મળી જાય આપણને
હ એ તો છે. સારી વસ્તુઓ મળી રહે સારી વસ્તુઓની સાથે શું છે કે આપડે અ થોડુંક આપણું બજેટ નાનું હોય ને તો થોડામાં એ સારું સજાય ને મૂકી શકીએ.
બરાબર અમારા સંબંધી મુંબઈ મુંબઈમાં છે. એટલે અમે પણ ચેમ્બુર માર્કેટ છે દાદર માર્કેટ છે ત્યાં જઈને અમે ઘણી બધી ખરીદી કરી લાવીએ જય્યારે આપડો તહેવાર હોય રક્ષાબંધનનો કે આ તે તમે ત્યાં જઈએ
કેવું છે કે હમ્મ. સ્ટેશને સ્ટેશને માર્કેટો છે પણ એક જે આ લગ્ન ની તમારે ખરીદી કર તો ભુલેશ્વર છે અને દાદર દાદર બે માર્કેટ એ બમ્બેવાળાને શું છે માલાજ રહી છે સુરત ના જવું પડે કે ચાલ આપણેે જ જાતે સુરતની વાત જ અલગ છે પણ આ તો તમારે સમય નથી શોર્ટ સમય છે તો તમે સુરતની જે વસ્તુ આવે છે એથી ખરીદી શકો અને જેમ કે ભૂલે સર હમ ભુણસ્વર માર્કેટ તમે લઈ લનેને તો તમને આ તમે જે ચોટા માર્કેટ કહો છો અને આંકો છો સુરત ની એવી એટલું સેટ વસ્તુ તમને ભુલેશ્વરમાં મળી જાય
બરાબર
કે તમારે સમયગાળો ટૂંકો હોય ને તમારે ખરીદી કરવી તો તમે કરી શકો એમ
બરાબર છે હવે આપે બેગ ને સૂટકેસને એ બધું અમને બોમ્બેથી ઘણું સસ્તું અને સારું મળી જાય છે અમે જ્યારે પણ જઈએ ત્યારે આવી બધી ખરીદી કરી લાવવીએ ઘણી બધી
હા સાચી વાત છે તો આજનો. આપળુ આ લોકલ માર્કેટનો અને. ખરીદીનો ટોપિક અહીયા ખતમ થયો તો આપણે
ચોક્કસ હા કોઈ વાંધો નહી ચોક્કસ.
હો.
ઓકે.